કેમ છો?
બસ હું મજામાં છું. તમે ફરમાવો તમે કેમ છો?
બસ હું પણ મજામાં જ છું. શું કરો છો બોલો?
બસ કઈ નહી જો હમણાં રેસ્ટ કરું છું. બહુ જ તાપ હતો હું બહાર જઈને આવી હમણાં તો બહુ બહાર તો એટલું કહ સૂરજ એટલું તપી રહ્યો છે ને સડક ઉપર એવું લાગે છે કે આગ વરસી રહી છે.
હા આ વાત તો બહુ સાચી કહી કે અત્યારે ગરમી પણ બહુ છે ને અત્યારે આ નતફા પણ ચાલે છે ને. તો આ નવ દિવસ તો સખત ગરમી રહેવાની. છે.
હા તમને નવ તપાનો મતલબ ખબર છે કે આ શું હોય છે?
મને બધું ડિટેલમાં તો બહુ નહીં ખબર પણ એવું કહેવાય છે ને કે આ દિવસોમાં મતલબ જે સુરજ છે, ને એનું કંઈક તો રાશિ પરિવર્તન કરે છે કંઈક તો શું કહેવાય છે.
હા હા જો હું તમને હા. જો હું તમને આના માટે એક વાત બતાવું જો તમને જાણકારી નહીં હોય તો હું તમને બતાવું છું કે નવ તપા છે ને એ. પ્રકૃતિ છે ને પ્રકૃ તે આપણો હિસાબ કિતાબ બહુ જ ક્લિયર રા ખે છે પ્રકૃતિ નો હિસાબ કિતાબ બહ જ. આપણે હિસાબ કિતાબ માં એક વખત માર ખાઈ જઈએ પણ પ્રકૃતિ બરાબર હિસાબ. કિતાબ. કરે છે તો આ ધર આ ધરતી છે ને કેટલા બધા એવા જીવો છે જે લોકો બ પનપી જાય છે જેવી રીતે જનસંખ્યા વૃદ્ધિ થાય છ એ પ્રમાણે બહુ જેવા જીવો છે એ બહુ પનપી જાય છે, અને પછી એ વધારે પડતો જો એમનો પરિવાર વધી જાય એમની સંખ્યા વધારે વધી જાય. તો એ છે ને એ પ્રકૃતિમાં હત ક્ષપ કરે છે એટલે એને સંતુલન કરવા માટે આ નવ તપા આવે છે નવ દિવસ એમાં બે દિવસ હોય છે, ને એમાં તો એ જેમ નાના નાના જેમ કિ કીડીઓ છે અને નાની નાના જે. જીવો છે ને એકદમ બારીક કીટાણુ ને એવા બધા. એમનો નાશ થઈ જાય છે પછી એના બીજા એના આગળના બીજા બે દિવસ હોય છે, ને એ ફસલ ને ખરાબ કરવા વાળો એક કીડો આવે છે એને જીલી કહેવાય છે.
આચ્છા.
એના નાશ થઈ જાય છે, એના પછી એના બીજા બે દિવસ આવે છે ના એમાં તમે અહ સ ચૂહા, ચુહા તમને ખબર છે ને ઉંદેરા એ લોકો વ એ એ પણ બહુ વધારા થઈ જાય તો એ પણ ફસલ ને એક અહ એક કરે છે. પછી અમ્મ ફસલ પણ એને ખરા ફસલ ને ખરાબ કરે છે, પછી અમ્મ વધારે પડતા એ થઈ જાય તો માહ રી પણ બહું એવી એનાથી રોગો થાય છે, અહ એમની જનસ, પલેગ હા બિલકુલ, તો એ જેમ બીજાના બે દિવસ છે ને એટલે છ દિવસ થઈ ગયા એટલે બીજાના બે દિવસ છે એમાં ઊંદરા બધી જાતના જે ઉંદરાઓ છે એમનો થોડો ખાતમો થઈ જાય છે, અને એના પછી ના જે બે દિવસ છે ના એમાં સાપ, વિચ્છુ અને ગોહિરા ઈ વધારે પડતા જ એમનો જે જીવ થઈ જાય છે ને તો એમનો નાશ થઈ જાય છે, તો આ પ્રમાણે પ્રકૃતિ છે ને સમતુલન અહ આમ અહ સંતુલન કરી નાખે છે કે એમની જે જનસંખ્યા બહુ જ વધી ગઈ હોય ના, તો આ નવ તપાના દિવસમાં બે-બે-બે દિવસ કરીને પછી એમનો ખાત્મો થઈ જાય છે, એટલે જ કહેવાય છે કે આ નવ તપામાં બ કોનો બાર થી વાગીને ચાર વાગ્યા સુધીનો જે અહ સમય હોય છે ના, એ બહુ જ, અહ બહુ જ તાપ એમાં સૂરજનો તાપ કિરણો છે ને સીધી આપણા ધરતી પર પડે છે, અને એ એ એ સમયે જ વધારે પડતા જે જીવ, જાનવર જે વધારાના પછી ઈ બધું એમનો નાશ થાય નય નાશ થઈ જાય છે તો એટલે એટલે નવતપા એટલે નવતપા બહુ જ મતલબ મહ ત્ત્વ છે કે નવ તપા આવો જોઈએ. જેનાથી કુદરત સંતુલન થઈ જાય.
નય નય સાચી વાત. છે જો કુદરતે કોઈ પણ વસ્તુ કે કોઈ પણ અ જે આવી રીતે અ અ છે એ એમ નેમ તો નથી જ બનાયવા એની પાછળ કંઈક ને કંઈક કારણ જ છે જેમ કે તમે મને આજે નવતપા વિશે સમજાવ્યું. તો બહુ જ સારી જાણકારી આપી મને આના વિશે એટલું ડિટેલમાં નહીં ખબર હતી.
હા હા, આપણે આપડે જે ઘઉંને, હા હા, ઘઉં ભરીએ છે ને તો નવ ત તાના દિવસોમાં કોઈ દિવસ ઘઉં નહી ભરવા જોઈએ. કારણ કે નવતપા ના પહેલા છે ને એ નવતપાના કા તો પહેલા ભરો કા તો થી ભરો. આ નવતપાના નવ દિવસ સુધી આપડે ગેઉ ઘઉં નહી ભરવા જોઈએ. આપડે કોઠીમાં ભરીએ છીએ ને સાચ ચવીને એક વરસ માટે તો આ નવતપાના નવ દિવસ સુધી નહી ભરવા જોઈએ.
પાછળ પણ કંઈક કારણ હશે ને?
એની પાછળ પણ આજ કારણ છે કે આ દિવસે આ દિવસોમાં બવ સખત ગરમી થાય છે. તો આ બવ સખત ગરમીમાં બે બેવ જીવ પનપે છે અને જીવ અ મરે પણ છે આમ જીવનો જન્મ પણ થાય છે અને મરે પણ બેવું થાય છે આ નિયમ છે આ બહ ગરમીથી પણ જોયા હશે કે બહુ બધા જાનવરો છે એમનો એમનો જન્મ થાય છે, અને બહુ ગરમીથી બહુ બધા જાનવરો છે એમનો મૃત્યુ પણ થાય મરી પણ જાય છે તો એના મા આ ન તપામાં ના તો ઘઉં ભરવાના હોય છે આપડણે જે બહાર મૂક્યા હોય છે ઠીક છે પણ એને ડ્રમમાં આપણે મૂકીને અ મૂકીએ છે ને. આખા વર્સ માટે એટલે એવું નથી કરતા એ આ વાત મેં મારા નાની છે ને એમનાથી સાંભળી હતી પણ પૂરી વાત એની ચોક્કસ શું વાત છે, એટલી પૂરી ડિટેલ મેં પણ એમનાથી પૂછી નથી અને મને તો હવે તો કઈ યાદ જ નથી કે એમને એનાથી વધારે પણ કઈ કહ્યું હશે.
હા હા એજ ને જો ઘરમાં આવવારા. તે મોટા બુઝુર્ગો હોય નેને જેમ કે તમે નાની બોલ્યા દાદી એમના હોવું બી એક આશીર્વાદ રૂપ છે, ને એ લોકોને કેટલું અનુભવ હોય કેટલા વર્ષોનો અનુભવ હોય તો એમની પાસેથી આપણને જે કંઈ પણઈ જાણ. જાણકારી મળે ને એનો અમલ જરૂર કરવો જોઈએ, કેમ કે એમની જાણકા કરી ચોક્કટ અને સચોટ હોય છે કંઈક તો કારણો હશે તો જ એ લોકો મતલબ એ લોકો કર્યું હશે તો જ આપણને શીખવે છે ને.
બિલકુલ સાચું કહો છો એમને તો બહુ બધી માહિતી હશે આપણને તો એટલી જાણ પણ નહી હોય. એટલા બધા એમના પાસે અનુભવો હોય છે.
સાંજે અને આ નવ ત પછી તો આમાં આપણે કહવું ને બહાર નીકળીએ તો, કોટનનાં કપડાં પહેરીનેને હંમેશા માથું ઢાંકીને જ અગર જરૂર પડે તો નીકળવું બી પડે આપણને હવે કામકાજી લોકો રહ્યા તો. તો આવી રીતે કોટનના કપડા પેરી આખું મોડું ને બધું શરીર ઢાંકીને જ બહાર નીકળવું જોઈએ અને ભૂખ્યા પેટે તો બિલકુલ ના નીકળવું જોઈએ. ઘરથી કંઈ પણ ખાઈને નીકળો કે પાણી લિક્વિડ ખૂબ ભરપૂર માત્રામાં લો, તમે.
બિલકુલ સાચું કહો છો તમે. આપડે પોતાની કાળજી રાખ ખવી જોઈએ અને નવ તોફાના પહેલાથી જ સાવ ચેત માટે આવી જાય છે. કે હીટવેવ બોજ થા બોજ ગરમ હવાઓ, લુ અને બોજ ચાલે છે, તો એમાં આપણને બચાવની બધીજ. જે આપડે બચાવ કરી શકીએ એ બધાજ કામ આપણને કરવા જોઈએ. પાણી તો સતત આપણને પાણીની બોટલ તો સાથેજ રાખ વી જોઈએ.
બિલકુલ, પાણી સાથે લઈને ફરવું જોઈએ, પછી આપણે ભોજનમાં પણ આપણે કાંદો છે, કેરી છે, પછી ખરબૂજા છે, તરબૂજ છે, પછી જે શક્કર કહેતી હોય, બ બિરલાનું જ્યૂસ એ બધું આપણે સેવનમાં રાખવું જોઈએ મિશ્રી છે, મિશ્રીનું સેવન પણ ઠંડક આપે છે, તમારા શરીરને આ એનું સેવન, લીંબુ પાણી એ વધારે પ્રયોગ, દહીં છાસ.
બિલકુલ સચ છી વાત કરો છો તમે આપણને બહુજ વધારે થી વધારે લિક્વિડ લેવા જોઈએ નારિયેલ પાણી અને આ બધા જે તમે કીધા એવા ડ્ર્રીંક અને પુદીનાનું પાણી જે આપણને ઠંડુ આહ આપણે શરીરને આપણા પેટને ઠંડુ રાખ કે એવું બ પણને પીણા જરૂર થી પીવા જોઈએ. અને શેરડીનો રસ બધા એવા જ જે લિક્વિડ છે એ આપણને શરીરમાં પાણીની કમી પૂરી પાડી નાખે તો એવા બધા જ ડ્રિંક આપણને લેવા જોઈએ.
હા, બિલકુલ સાચું કીધું. પાણીની કમીથી પછી આપણે આહ બોડી ડીહાઈડ્રેટ થઈ જાય તો એના લીધે કેવા આપણને ચક્કર આવે થકાન લાગે. એટલે આપણે હંમેશા પાણી તો ભર પૂર માત્રામાં પીવું જ જોઈએ.
અને જો નવ તપાના દિવસ છે તો આપણે કહેવામાં આવે આવે છે કે અહ નવ દિવસ સુધી આપણને ધ્યાન ભાન રાખવું જોઈએ. તો પહેલા બે દિવસ છે ને ત્યારે ઓછું તપે છે અને એના થી બીજા બે દિવસ પછી ભી જેમ જેમ હોય છે વચના જે ત્રણ દિવ તો હોય છે ને, એ સૌથી વધારે તાપના દિવસો હોય છે. તો એમાં આપણને બહુજ ધ્યા-ધ્યાન રાખવું જોઈએ, અને જે પણ ઘરેથી બહાર નીકળે છે, એમને તમે કીધું એ પ્રમાણે એક તો કોઈ પણ સ કાઆફ હોય કે અહ અમ્મ કોટન ના કપ કપડાં હોય એનાથી પ પૂરું શરીર ઢાંકીને અને પછી જવું જોઈએ, તો એનાથી શું છે કે બહ જો પણ સન થી તો કેટલા બધા પ્રોબ્લેમ સન ટેનિંગ પણ થઈ જાય છે. તે વધારે તાપ લાગે તો પણ અ માથું બહુ જ ગરમ થઈ જાય છે. એ બઉ બધાં અ તકલીફ થાય છે, તો એ સમસ્યાથી બહાર, નીકળવા માટે આપણને પહેલા જ ઉપાય સાથે જ બહાર નીકળવું, જોઈએ.
બિલકુલ આપણે સનસ્ક્રીનનો, યુ ઉપયોગ પણ કરવો જોઈએ, અને ખબર ક્યારેક તો એવા સનબર્ન થઈ જાય છે, ને ઘણા લોકોને કે એ મતલબ પછી મટતા જ નથી, એનો જે દાગ હોય ને તે જતો જ નથી સનબર્નમાં
આ સનબર્ડ, નું શિકાર હું છું જ મારે શું છે, વધારે પડતી પહેલાથી જ બહારે આવવા જવાનું, હતું હું પહેલાં. થી બહુજ સારી કંપનીની સનસ્ક્રીમ વગેરે સબ લગાવ છું, પણ તો પણ એનાથી મને કાઈ જ ફરક પડતો નથી. હમણાં પણ હું, બહાર જઉં ને તો મારું રૂટીન બની ગયું છે, કે મારે સ બોડી સનસ્ક્રીન, તો લગાવવાની જ છે.
બિલકુલ, તો તમારે છેને, હાથનાં પણ છેને, ઓલા ફૂલ આખા મોજા આવે, ને હાથના ઈ પેરી રાખ
પણ પહેરી રાખું છું, અને ફૂલ ગ્લવ ફૂલ હેન્ડના ફૂલ ગ્ મતલબ હું, સ્લીવ સુધીની ડ્રેસો પહેરું છું, તો પણ એવું, થઈ જાય છે.
હાં પણ છે, જ ગરમી કેટલી સૂર્યા અને અને આપણે છેને, હવે આ ઉનાળામાં તો એ છેને, આપણે જેટલા લાાઈટ કલરનાં કપડાં પહેરીને પહેરશું ને એ એટલું વધારે સારું કોટનના લાાઈટ કલરના જેમ કે વ્હાઈટ છે, યલો છે, મતલબ લાાઈટ લાઇપ, કલર ના અ કાળા કપડાં પહેરવાનું ટાળવું જોઈએ, કેમ કે સુરતના કિરણો બ્લેક કપડાંમાં વધારે આપણને, બહુ ગરમી લાગે છે.
બિલકુલ સાચું, કહ છું.
કપડાં નહીં, પહેરવા જોઈએ, આવીવે નાની નાની વાતોનું ધ્યાન રાખે આપવું જોઈએ, આપણે આ ગરમીના દિવસોમાં.
બિલકુલ સારું તો પછી પછી મળી હવે - બઉુ તાપ છે, તમે પણ થોડો રેસ્ટ કરી લો. બહાર જતા, નહી‌ અને- ધ્યાન, રાખજો પોતાનું.
બિલકુલ, તમે પણ ધ્યાન રાખજો.
હા ચાલો, હા જય શ્રી કૃષ્ણ.